જયશ્રી કૃષ્ણ કેમ છો
હા એકદમ મજામાં છે તમે કેમ છો તમારા ઘરે બધા કેવા છે હમણાં
અ. મારા ધરે એકદમ સારા છે અને હમણા તો મસ્ત બધી વાતચીત બધું કર્યા કરે છે કારણ કે આ તંદુરસ્તી ઉપર ખુબ જ વધારેમ ધ્યાન આપવામાં આવી રહ્યો છે અમારી ઘરે કારણ કે વચમાં જયારે માદા પડ્યા હતા અમારા ઘરે બધા તો ત્યારે બધા મતલબ એક્સરસાઇઝ ન બું ખુબ જ ઓ શું કરતા હતા તો ટ્રેનિંગ ઉપર હમણાં થોડુંક વધારે ધ્યાન આપવામાં આવ્યું છે કારણ કે થોડી થોડી વાડે બધા માદા પડી જતા હોય અને તાવ ને તાવ આવ્યા જ કરતું હોય છે એટલેને થોડુંક એક્સરસાઇઝ ઉપર અને તંદુરસ્તી ઉપર થોડુંક ભાર આપવામાં આવી રહ્યું છે હમણાં તો અને બસ ઘરે હમણા તમે શું કરી રહ્યા છો હમણાં
હા હમણાં તો મેં પણ જે પોતાના સ્વાસ્થ્ય પર સારી ધ્યાન રાખી રહ્યો છું કારણ કે જે વાતાવરણ છે ગમે ત્યારે બગડી જતું છે અને બધા લોકો આ વાતાવરણના લીધે પોતાના શરીરને એ લોકો એટલે કેમ ગમે ત્યારે બીમાર પડી જાય છે કારણ કે વાતાવરણ જેટલું ગમે ત્યારે ઠંડુ થઈ જાય ગરમ ત્યારે ગરમ થઈ જાય અને ગમે વન પણ મળીાય જેના લીે આપણા માઠા પર અને આપણા શરીર પર ખુબ અસર થાય છે એટલે આપણ શરીર ખુબ સારું પ્રિપેર રાખવું જોઈએ અને યોગ્ય રીતે આપણું શરીરને સ્વાસ્થ્ય પર યોગ્ય રીતે રાખવું જોઈએ કારણ કે તમે જાણો છો કે ગરમીના સિઝનમાં બધા લોકો અમને તો એવું માને છે કે આપણે ઘરે બેસી એટલ જ સારું છે પરંતુ એવું નહીિ કે આપણે શહેરમાં એટલી આપણેડ દોડવું જોઈએ અને પોતા યોગા કરવું જોઈએ કારણ કે શરમાં આપડણે યોગા કરશું દોડશું જ વીકતો આપણે આખા દિવસમાં એનર્જી રહેશે આપણેે ગરમમાં એવું રાખશું કે આપણે આરામ જ કરશું ને એસીમાં બેસી રહેશું એવું આપણે વિચારશું તો પછી આપણે ઘરે બેઠા બેઠા આપણે આું આું જ થઈ જશુંમ ને આપણો શરીરનો ખ્યાલ રા રાખી ક શકશે એટલે કે એ વિચારવું જોઈએ કે આપણે શરીરને આપણે જેટલું વધારે મહેનત કરાવશું ને જેટલું આપણે શરીર પર કામ કરશું તેટલું આપણા માટે સારું છે ને આપણું આયુષ્ય લાંબુ રહેશે એટલું માટે એટલે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે શરીરનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ અને બીજું તમારે એ જ કહેવું છે કે આ ફિટનેસ આપ શરીરની ફિટનેસ જેટલી સારી રહેશે તો આપણને ઘણી બધી જે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ તેમાં આપણને મન લાગશે અને આળસને અનુભવ આવશે કારણ કે આપ જેટલું શરીર આપું સ્વાસ્થ્ય સારું રહેશે તેટલું આપણે આયુષ્ય પર લાંબુ રહેશે અને આપણને કોઈ પણ કામ કરશું ઘરનું કામ કે પછી આપણે જે પ્રવૃતિ ફ્યુચરમાં શું કરવાના છે કામ કરીએ તો આપણને સારું એવું મન લાગશે એટલે એ ધ્યાન રાખવું જોઈએ કે આપ શરીર સ્વસ્થ રાખવું જોઈએ અને આપણેે ગંડા કપડા ની પહેરવા જોઈએને યોગ્ય યોગ્ય સારા અને સ્વસ્થ સુંદર અને આપણા આંખો કાપેલા નખ પણ કાપેલા હોવા જોઈએને આપણું શરીર એકદમ સ્વસ્થ રા બીજા જોઈને પણ એવું પ્રેરાય કે આપડું શરીર સ્વસ્થ રહેને એ લોકો પણ સારા રહેશે એમ કારણ કે આપડું આવું ગડા કપડાં પહેરશું પછી ગમે તેવા નખ મોટા રાખશું અને આપણે યોગ્ય સારવાર નીકળશું તો પછી આપણને ઘણી બધી બીમાર થવાની જ છે આ બાબતે તમારે શું કેવું છે તમારે તો એટ આપણા સ્વાસ્થ્ય ને સારું રાખવું જ જોઈએ ને એમ તો
હા ભાઈ આપડ સ્વાસ્થ્ય સારું રાખવું જ પડે કારણ કે જો આપણેે પોતાનું સ્વાસ્થ્ય જો ખરાબ રાખીશું તો આપણે આગાડી વધવાનું ખુબ જ ઓછું થઈ જશે અને આપણે મતલબમાં જીવન જે સૈલી છે એ પણ ખુબ જ નબળી થઈ જશે અને ખુબ જ ઓછું જીવન જીવાશે આપણાથી કારણ કે આપણે પહેલાથી જ જો એક્રસાઇઝ બધું કરેલું હોય તો જ આપણને આગળતાતા ખૂબ જ સારું પડે અને જો પહેલાથી આપણે મતલબ એસરસાઇઝ ન ન કરતા હોય તો પછી આપણને મતલબમાં ખૂબ જ ખરાબ સ્થિતિ થઈ શકે છે આપણે જ્યારે મતલબ જારે આપણે આપણે પચાસ વર્ષના એવા થઈ જઈએ તો ત્યારે છે ને આપણે જે એક્સરસાઇઝ કરેલી હોય તે જ આપણને ખુબ જ વધારે એવું કામ લાગી શકે છે અને એક્સરસાઇઝ ન બ ના કરેલી હોય તો આપણને ખુબ જ વધારે એવ તકલીફ નો સામનો કરવો પડી શકે છે કારણ કે હમણાંથી જો આપડણે એક્સરસાઇઝ કરીશું ત્યારે કામ આવવાની છે અને જો હમણાં આપડણે બેસી રશું ઊંઘી રશું અને થોડુંક શરીર ને હલનચલન કરવા ન રઈશું તો આપણને ખુબ જ તકલીફ નો સામનો કરવો પડવાનો છે અને તો જ આપણે મતલબમાં આપણે થોડુંક ફિટનેસ આપવું જોઈએ થોડુંક જીમ જવું જોઈએ અથવા ઘરે જ બેસીને આપણે યોગા કરી શકી અને આપણે ફિટનેસ ખાલી મતલબમાં આ જે હલન ચલન કરીને અને યોગા કરીને એવુંી જ ના કરી શકી પરંતુ થોડુંક આપણે ડાયટ પર પર કંટ્રોલ રાખવો જોઈએ બહારની વસ્તુ ખુબ જ ઓછી ખાવી જોઈએ જેમકે જે ફાસ્ટ ફૂડ આવે છે તો તે ફાસ્ટ ફૂડ મતલબમાં આપણે ન ખાવું જોઈએ તે ખાવાનું ટાળવું જોઈએ અને જે ઘરનો જે સ્વસ્તિકહ આહાર હોય છે એ જ મતલબમાં આપણે ખાવો જોઈએ અને જો જો ક્યારેય પણ આપણને બહારનું ખાવાનું મન થાય તો આપણે તે મતલબમાં તે વસ્તુ આપણે ઘરે જ પણ બનાવી શકીએ છીએ અને ઘરે બનાવીએ તો આપણે સારા તેલમાં સારી વસ્તુઓ યુઝ કરીને અને આપણા ઘરે આપણા સારી વસ્તુમાં બધું બનાવીએશે તો જેથીી કરીને આપણને ખુબ જ સારું પડે અને બહારનું ખાવાનું કરતા આપણે ઘર બનાવીને ખાયએ ખૂબ જ સારું પડે એટલે મેં તો કહું છું કે આપડે જય પણ એવું ખાવાનું મન રહે તો ઘરે જ ખાવું અને અમારી ઘરે પણ હમણાં એવું જ છે કે જયારે પણ રવવાર વું હોય અને જયારે કઈ પણ બનાવવું હોય તો ઘરે જ બધું મતલબમાં બનાવી દેઠા હોય છે અને બહાર થી લાવવાનું ટાળે છે જેથી કરીને આપણું મતલબમાં જે સારું તેલ હોય તેવું જ બનાવવામાં આવે છે અને બહારમાં શું હોય કે જયારે કોઈ તેલ કેવું હોય કે મતલબ એક દિવસ આખું કાળું પડી ગયેલું હોય તેવું તેલ મને બનાવીને આપે છે અને જેથી આપણને મતલ કેન્સર જેવા રોગો વાની પણ સંભાવના થઈ શકે છે એટલે જો આપણે બહારનું ખાવાનું ખાશું અને ઘરનું ખાવાનું બહારનું ટાશ અને ઘરનું ખાવાનું ખાશું તો આપણને ખુબ જ વધારેવું સારું પડવાનું છે અને બાંદડા આપડણે ખુબ જ ઓછા પડવાના છે કારણ કે આપણેે બારનું ખાવાનું ખાવાથી શું થાય કે જીરે ધીરી વારે માંડા પડી જઈએ અને બીજીું બધી કેટલીક એવી તકલીફ નો સામનો કરવો પડે જીરા જરા વારે તાવ ભરાઈ જાય અને એ બધા કેન્સર જેવા રોગો પણ આપણને થઈ શકે છે જો આપણે બહારનું ખાવાનું ન ટાળશું એટલે બહારનું ખાવાનું ટાળવું જોઈએ રોજે એક્સરસાઇઝ કરવી જોઈએ અને જો આપણે મતલબ આપણા શરીરને એટલું તંદુરસ્ત રાખવું છે કે આપણે ઘણીવાર ઊભી રહી શકીએ ઘણીવાર આપણે દોળડી શકીએ અને થાંકવાનું પણ ઓ હોય તો તેના માટે આપણે રોજે એક્સરસાઇઝ કરવી પડશે રોજે થોડુંક દોડવા પડશે હલનચલન કરવું પડશે ડાયટ પર પણ કંટ્રોલ રાખવો પડશે તો જ આપણે મતલબ એકદમ હેલ્ધી માણસ દેખાશું અને ત્યારે મતલબ આપણી સ્કીિન પણ ગ્લો થઈ શકે છે અને આપણે એકદમ સારી રીતના તંદુરસ્ત તો દેખાઈ શકે કારણ કે આજના જમાનામાં તમને ખબર જ છે કે જે તંદુરસ્ત લોકો હોય એ લોકોને જ વધારે ડિમાન્ડ હોય ને એ લોકોને જ વધારે મતલબ પ્રેફર આગાડી કરવામાં આવે છે અને જો આપડે કોઈ જોબમાં માં પણ ગયા હોય જોબ કરવા માટે ઇન્ટરવ્યુ આપવાને એવું તો આપણે મતલબ આપ મતલબ તંદુરસ્ત સારી હશે તો આપણને તેના પરથી પણ થોડોક વધારે પ્રભાવ પડે છે કારણ કે બાને લોકોને એકદમ તંદુરસ્ત માણસ જોઈએ છે જે મતલબ માંડો પણ ન પડતો હોય અને કામ પણ સારી રીતના કરી શકતો હોય અને બધા સાથે વધારે બોલી પણ શકતો હોય તો જે તંદુરસ્ત વ્યક્તિ હશે તે તે મતલબ એવો જ હશે બા સારી રીતના બોલી શકશે વાત કરી શકશે અને તે બીમાર પણ ઓછો પડશે એટલે જો તંદુરસ્ત વ્યક્તિ હોય તો તેને વધારે મતલબ પ્રેફર કરવામાં આવે છે જે મતલબ જે તંદુરસ્ત ન હોય જે મતલબ બેસી પડતો હોય ચાલી ન શકતો હોય સારી રીતના બોલી ના શકતો હોય તો ટિલકને મતલબ એટલું બધું વધારે માન આપવામાં આવતું નથી તો જેથી કરીને આપણે તંદુરસ્ત વ્યક્તિ બનવું જોઈએ બધાને આપણે તંદુરસ્ત બનશો તો બધાને ગમી જ અને મતલબ આપડું કોઈ મજક પણ ના ઓડાવશે અને આપડે એટલા તો પ્રેફર કઈ શકીએ આપણે મતલબ જયારે પણ કઈ આપણી સામે કઈ થતું હોય ખોટું કામ તો તેને આપણે અટકાવી શકીએ એટલે આપડણે એટલું તંદુરસ્ત થવું જ જોઈએ
હા ભાઈ તમારી વા એકદમ સાચી છે એટલે કે આપડ શરીરનું આપડણે સવ સારી રીતે રાખવું જોઈએ અને રીતે પોતાની આપડે આગળ પણ આપડ ભવિષ્યમાં સારું આપણે શરીર ફિટનેસ સારી રહેશે તે માટે આપણે હમણાંથી પ્રિપેર રાખવું ખૂબ જરૂરી છે કારણ કે હમણાંથી આપણે શરીર સારું રાખશું તો આપણા શરીરને આગળ જતાં આપણને હ ઘણી બધી તકલીફ થશે કારણ કે અમારા ગામમાં ઘણા બધા ઉદાહરણ પણ છે કે અમારા ગામમાં એવા ઘણા વડીલો વૃદ્ધો ને ઘણા બધા હમણાં સવારે ચાલવા પણ જાય છે અને પોતાના ફિટનેસ ઉપર ખૂબ ધ્યાન કરે છે અને મોસ્ટ ઓફલી એ લોકો ખેતી કરે છે અને ખેતીમાં પણ એટલે ખૂબ મહેનત કરે છે કારણ કે એ લોકોને સિત્તેર સાહીઠ વર્ષની ઉંમર છે તો પણ એટલું કામ કરે છે અને આગળ જતાં પણ લોકો કરશે જ કારણ કે હમણાં પણ આપણે તો તમે જાણો છો કે આપણે તો જેરીક કામ નહીં કરીએ તો આપણે થાકી જાય છે અમણા તો એટલે કે આપણી તો ફિટનેસ જ નહીં કહેવાય એમ એટલે કે એ લોકોની ફિટનેસ આપણે તો ક્યાં ફિટનેસ એમ એટલે કરે તો આપણી સોગણી ખોટી એટલે આપણે એ વિચારવું જોઈએ કે એ લોકો ના જ જીવન જીવું છેએ કારણ કે એ લોકો પેલા ખુબ સારું એવ ખાતા હતા અને ઘરનું જ ખાતા હતા હમણા તો આપ ઘરનું બહારનું પણ ખાઈએ છીએ અને બધું જ તાળીએ છીએ અને ઘણું બધું બહારનું કોલ્ડ ડ્રિં છે પછ ઘણું બધું ફાસ્ટ ફૂડ છે પણ આપણે ખાતા હોય છે એટલે આપણેું બહારનું ફૂડ ખાવું ન જોઈએ અને યોગ્ય રીતે આપણે શરીર ન સ્વાસ્થ્ય રાખવું જોઈએ અને મોસ્ટલી આપડ ઘરનું ખાયએ તો આપડે સારું જ કહેવાય કારણ કે આવા જે ડાળ તો જે ઘણા વૃદ્ધો પહેલાના જવાના એ ખૂબ સારી રીતેમ પણ પોતાનો ફિટનેસ રાખે છે અને યોગ્ય રીતે કામ પણ કરે છે એટલે આપણેે જ હમણાં પોતાની ફિટનેસ પર ધ્યાન રાખશું તો પછી શું કરશું કારણ કે આપણે પોતાના ફિટનેસ પર ધ્યાન રાખશું તો પછી આગળ જતા મુશ્કેલ થવાની જ છે જેમ કે આપડી સાહીઠ વર્ષની ઉંમર થશે તો પછી આપણેે કામ પણ વામાં કંટાળ આવશો ને ગરીબ એટલે કે એવું થશે એટલે કે પછી આપડ કોઈ પણ પ્રવઢ કરશ પછી મન પણ નં લાગે એમ એટલે કે જેટલ આપણે વધારે વધારે ફિટનેસ રાખવું ખૂબ જરૂરી છે કારણ કે ફિટનેસ હશે તો આપણને આગળ જતાં કોઈપણ પ્ર અલગ પ્રવૃત્તિ સામે આપણે લડીડી શકશું કારણ કે બાકી કે આપણે બીજું તો ફિટનેસમાં તમે જાણો છો કે આપણે ઘણા ફ્રૂટ છે પછી હમણાં ગરમી ચાલી રહી તો પછી આપણે સહેડીનો રસ છે તરબૂજ ખાવું જોઈએ પછી કેરીનો કેરી ખાવું જોઈએ એના લીધે આપણા શરીરમાં સારી ફૂડ્સ ફ રહે છે આપડ બનું નગર ઉ જોઈએ કારણ કે અમારા તો ગામડામાં ઘણા બધા સવારમાં એવા કેમ્પ થાય છે કેમ કે યોગાના કેમ્પ છે એવા ઘણા બધા પ્રકારની રનિંગ પણ રાખ સ આવે છે અમુક બાળકો માટે પછી અમુક યુવાનો માટે પણ રાખવામાં આવે છે એટલે બધા લોકો જોડાય છે અને વૃદ્ધો પણ જોડાવા માંગે છે શ તમારા ગામમાં કોઈ ફિટનેસ કેમ ચાલે છે
હા ભાઈ અમારા ગામમાં મતલબ જે મતલબ આ રવિવાર અને શનિવારે એવું મતલબ યોગા રજવા યોગા દિવસ તરીકે મતલબ બધા યોગા કરે છે અને તમને ખબર જ છે કે યોગા કરવાથી પણ ખુબ જ વધારે એવું હેલ્થ માટે સારું પડે છે જેથી કરીને અ ગામમાં એવું રાખવામાં આવ્યું છે કે બધા જ લોકો જીમ ના જાય શકે એટલે બધા ગામના લોકો એ શનિ રવિ મળીને યોગા મતલબ બધા સાથે મળીને કરવાનું અને અમે યોગા ટીચર બોલાવી છે જે બધાને મતલબ આ શનિ રવિ આવીને યોગા કરાવે છે અને બધા લોકો સવાર માં યોગા કરવા પાંચ છ વાગે જેવા યોગા ક્લાસીસ ચાલે છે તો ત્યાં મતલ અ બધા અરા ગાર્ડન માં આવીને યોગા કરીએ છી જેથી કરીને મને ખુબ જ વધારે એવું સારું પડે છે શનિ રમાં બધા સાથે મળીને હણા યોગા કરી પેલા પેલા બધા લોકો પાંચ વાગે ઉઠીને આવામાં કંટાળ આવતો પરંતુ હવે ા મજાવા લાગી છે અને બધા સાથે મળીને યોગા પણ કરે છે એટલે હવે બધા સાથે આવીને યોગા કરીએ છેીએ અને સાથે માટે પણ સારું છે અને બધા એકબીજા સાથે સારી રીતના મળી પણ રહે છે એટલે તંદુરસ્તી પણ ખુબ જ સારી રહે છે અને હવે તો નાના નાના છોકરા લોકોને પણ અમે યોગા કરવા માટે ખુબ જ વધારે પ્રેર છીએ અને તે લોકો પણ અ યોગા કરવા આવી રહ્યા છે પેલા નાના છોકરાઓને કંટાળાઓોટ એટલું વહેલું ઉઠીને કોણ યોગા કરવા આવે પરંતુ હવે તે લોકો જાણી ગયા છે કે યોગા કરવાથી ખુબ જ સારું પડી શકે છે અને એ લોકોની તંદુરસ્તી પણ બરકરાર રહી શકે છે અને યોગા કરવાથી ખુબ જ વધારે એવા બેનિફિટ છે એવું એ લોકોમને પણ ખબર પડી ગયું છે જેથી કરીને બધા નાના છોકરા થી માનીને અ વધારે ઉંમરના લોકો પણ બધા જ યોગા કરવા આવે છે અને ખુબ જ એવું સારું પડે છે હેલ્થ માટે બા જોવા જમવાડ તો ચાલો ભાઈ મળીએ પાતછા બીજી બધી વાત પણ કરીશું ત્યારે
હા સારું મળે